હેલો. કેટલું ખર્ચ થઈ જતું?
ખબર નહીં કે થઇ ગયો.
કેટલું સાંભળ્યું તમે?
આ ઇતફાક છે કાય નાત આપણને મળવા માટે.
ઓ એટલે એ પછી હું કેટલું બધું બોલી તમને આટલું બધું સાંભળ્યું જ નહી.
હા, એટલે એ સાંભળ્યું ને કે તમે કંક બીજે વર્ક કરતાતા. હું કંક બીજા વાક કરતી તી. તમે એ બધું સાંભળ્યું?
લેવું નઈ એટલે તમારે તમે કઈક ભૂલ થી બીજે જોઈન થાય લક તમે બીજું કઈક કામ કરતા હતા. ને પછી તમે તમને કોઈના થ્રુ આ ગ્રુપ ન મળ્યું છે તમે ગ્રુપમાં જોઈન થયા, હું કઈક કામ જ નથી કરતી મને હું કઈક કામ શું. ઓનલાઈન વર્ક છે એવું ને પછી, મને કઈ મળ્યું નહી પછી એકદમ જ મારા ફ્રેન્ડને એવું કહ્યું મને, કે તારે આવું ફ્રી લન્સિંગ કરવું છે, મેને પેલા તો ના પાડવી દીધી, પછી મને પાછથી ઇન્ટરેસ્ટ થાયન્સ કરી જોઈએ. જોઈએ કેવું કામ છે મજા આવે તો કરીશું બાકી પૈસા તો મળવાના જ છે.
સાચી વાત છે.
મેં આ વિચારથી જોઈન કર્યું હતું, અને બસ જો અને એટલે હું એ જ કઉ છું કે જો સપોઝ એ ટાઈમે મને એવું કયું હોય, કે ભાઈ મારે નથી કરવું મેં ના પાડી દીધું ના હો તો આપડે બ હતું.
ના મળ્યા હા આપડે અત્યારે સોલ સિસ્ટર ના હોત.
હમ એટલે એક તો કઉ છું કાયનાત બે વ્યક્તિને મળવા માટે બું કરે છે, અને એક તફા કોઈ ઇન્સિડેન્ટ નહીં હોતા એ પ્લેન ઇન્સિડન્ટ હોય છે.
સાચી વાત છે અને એ પછી જોવ ને પછી કેવી કે આટલા કન્ટિન્યુઅસ ત્રણ ચાર વર્ષથી હું કમા મતલ જોડેને જોડે હું બધા ખર્ચા કાઢું છું મારી કોલેજની ફીસ કાઢું છું, તો પછી હવે એક આદત મારું મગજ કામ ના કરે, હું તરત એવું લ કંઈક કામ કરું જેમાં મને પૈસા મળે, કઈક ગમે તેવ નાનું મોટું ગમે તે કામ કરી રાખ એટલી બધી નવરાશ હતી મારી પાસે, કે કો કામ આવું હતું કે ક હું કામ નથી કરતી, તો હું કયા હદ સુધી કામ કરતીશ તમને કહું, કે ઓલો ખબર છે સ્ટોન ટાકવાનો ખાબ આવે છે. સાડી પાસ ટ્રણ ચોટાડે.
હા હા હા. સમજી ગઈ.
ચણિયા ચોળી બ્રાઇડલ લેંગા આ બધું કર્યું છે. બિચારી કેલી નરીશું તો મને એવું થાય કે કઈક ને કંઈક ઘ રાખો અને એ પત્યું પછી તમારા અહં ત્યાં શર્માસ પ્રાઉડ કરીને ફેમસ છે ખબર છે.
શું?
સર્વા સ્પ્રઉટ
હમ ના
કેન્કોય ટીક કરીને છે, એનું એક છે જ જે છે ને સવારે વહેલા ઉભા રહેવાવાળા આગળ જ ઉભો હોય છે. મોસ્ટ ઓફ.
અચછા અચ્છા હા તો
તો ત્યાં છે ને ઓેલું ફણઘેલા મગ, ચણા, કઠોળ એ બધું હોય સલાડ નાખ ખેલું હોય એને મિક્સ કરીને સવારે સૌ કરતા હોય છે.
હમ.
તો એની અહં વિદ્યાનગરમાં એક ફ્રેન્ચાઈઝ લીધી હતી મારે અ રિલેટિવ એ તો મેં ત્યાં પણ સવારે જ કરી હું સવારે સાડા ચારે સાડા ચારે ઉઠી જાઉં પાંચ વાગે ત્યાં જઉં છું પાંચ થી નવ ત્યાં વોક કરું છું નવ વાગે ઘરે આવ છું સાડા નવ પોણા દસે દસ દસે કોલેજ પહોંચી જાઉ છું કોલેજ કામ કરું છું છ પાંચ સાડા પાંચ ઘરે આવું છું છ વાગે પાછું જે એનજીઓ નું કામ છે એ પણ કરું છું એટલે આવું આવું બસ રતી હતી અને હવે થોડુંક ઓછું કર્યું છે પણ હવે થોડી આળસ વધી ગઈ છે સાચું કોણ તો
હમ મારે કરવું છે પણ કોલેજમાં જ આખો દિવસ જતો રહેે છે અમે લોકો ઘરે આઠ આઠ વાગ્યા ની હું નીકળું તો હું પાંચ સાડા પાંચે ઘરે આવું આવીહીને તો મારાં માં એનર્જી જ ના હોય
હું એક સલાહ આપીશ કે કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું સમજો કોઈ પણ એમાં શરમ રાખવાની જ નહી જો આપણે આપણા ઈમાનદારીથી મહેનત થી પૈસો કમાઈએ છે ને તો એ કામ નાનું મોટું હોતું જ નથી તો મેં ક્યારે એવું રાખ્યું જ નથી કે ભાઈ હું છું કાલ સવારે મારા કોઈ ફ્રેડ્સ મારા કોલેજ ના કોઈ જોશે કેવું વિચારશે કે આ સ્ટોલ પર વર્ક કરે છે તો આજે તો કાલે બહાર ના કન્ટ્રીમાં જઈશું તો શું ત્યાં નહી કરવાના આપણેે કરવાના જ છીએ ને તો પછી અહંયા કેમ નહી તો ત્યાં આપડા લોકોની હશે જ આપડા ઘણા ઓળખીતા હશે ત્યાં તો પણ
ના બરાબર છે મને તો એવું કઈ છે જ નહી બરાબર છે તમે જે કહો છો એ બરાબર છે
એટલે પેલે થી એવું છે મને હજુ બી હજુ જો આ સાઈડમાં વિચારું છું કે હમણાં મારો પ્રોજેક્ટ એક સક્સેસ ગયો ને હોમ મેડ સોપ નો ઘરે હું નેચરલ તો બનાવું છું પ્યોર ઇંગ્રેડિસેંટ્સ ઝીરો કેમિકલ એમ તો હવે એ થોડું બ્રાન્ડિંગને એવું બધું કામ ચાલુ છે જો સક્સેસ થઈ જશે તો સારું એવું ભગવાનની દયાથી થશે
થાઈ જશે
મોકલીસ તમને
અરે પાચ અરે શળ શ
ચિંતા ના કરો તમારી સ્કીિનને કોઈ એલર્જી કે કશું નહી થાય
ના ના વાંધો નહી મને મનેપ એક્સપેરિમેન્ટ કરવાનું ગમે છે
ના પણ એવા સ્કીન જોડે નહી કરવાના એટલે હું મોકલી એ કરી શકાશે પણ બીજા બધા સ્કીન જોડે નનીકળવાના એક્સપેરમેન્ટ
હમ ના પછી હું તમારો પેલો હું તમારી મોડેલ બની જઈ તમે ચિંતા ના કરશો મોડલિંગ ન ઇન્ટરેસ્ટ છે
હમ અરે ચલોો હું તો રેડી જ છું
અને ફિલ્થી આવ તો તમને ખબર હશેોટ
હમ હજુ એલું
ત જે ફિલ્ડમાં આવડી જાય પૂછી પૂછીને કરી લો
હમ હમ હમ હા બસ એવું અત્યારે તો એટલું બધું
કેતા પોસ્ટડ કરતાડ બરા આવડ્યા તે
હા એવું બધું હું કરી રહ્યો
વિડીિયો એડિટિંગ કરોું એ બધું તો થઈ જાય ને
હમ
તો કરીએ આપણે પાર્ટનરશીપ શું કેવું
કરીએ કરીએ બાપુ પેલા એક વાત તમે મને મળો
તમારા પાશે ક્યારે કેવી રીતે એ પછી હવે યુનિવર્સ નક્કી કરશે આપણેની
યુનિવર્સ સાંભળી લેજો કઈ દીું
કઈી તું બસત
તમે માનશો નને મારી બર્ ડે આવે છે ટેન્થ મે
ઓહ
ટટેન્થ મે ટ્વેન્ટી ટ્વેન્ટટી ફાઈથી મારે અંબાજી જવું છે બીજી બે આઈ અવાઈ વરષ થશે હજુ અંબાજી નહી જઈ રહી
અરે તો અહિયાં પડી છું ને સવાજ ની સાંજે પાછા
એક તો કહ છું માતાજી બોલાવતા નહીં
અરે માતાજી શું ના બોલા
હ દ્વારકા જેવું છે દ્વારકા એક વાર ગયેલી બી છું. મારો ફર્સ્ટ ડે હતો ને તો હું મંદિર ની બહાર બેસી રહી હતી. અને પછી હું ઠાકરજી ને ક છું મારે આવું છે મારે આવું છે બોલલાતાજ નથી
એક કામ કરી આપડે છે ને રવિવારે તમને આવવા દે
કોઈ આગર
અંબાજી
એમ જવા દેતા હોય તો જોઈતું તું જ શું બા હેડી
કેમ ના પડે
ના એમ ના ના પાડે પણ હજુ તમે એક બે વાર તમે મળ્યા નથી તમે ઓળખીતા નથી મારા એટલે આમ આ વાત
અચ્છા અચ્છા આ આપડે વર્ચ્યુઅ છે ને એટલા માટે
હમ આવો બે ત્રણ વાર વાળા ઘરે પટેલ નું પાણી પીવું.
કસ એવું મારા માટે કઈ છે નહી. મારા માટે ત બધા સરખા છો. હું તે એક જ માનું માણસ છે. હવે એના કર્મો અને એની દાનથ તો ભગવાન જાણે. હું શું કામ
સાચી વાત છે. વાત છે હ મસ્તી કરું છું. હ દિલ બ ના જતા
બાપા એવુ કઈ છે નહી મને. હું તો ખાલી કઉ છો તમે
અચ્છા લોકો રાખીએ આપડે બરાબર
ના ભાઈ ના
શું ના ભાઈના. અહિયાં એનર્જી નહી રહી
ના ના ના ના
બોલો બીજું શું કેતા હતા તમે.
હું એમ કેતી કે, હમણાં મે રીલ્સ જોઈ ઓલા શું કેતા હતા બનાવે રેઝન આર્ટ. રેઝન આર્ટ શીખવું છે મારે
ફેશન ડિઝાઇનિંગ હું શીખી જાઉ
ફેશન ડિઝાઇનિંગ માં મમ્મી કરેલું છે.
તમામ મઆર્ડર રેડી છે.
પણ એ સીવતા નહી બંધ કરી દીધું છે.
અચ્છા બરાબર
એમને હવે પગલો દુખાવો વધી ગયો છે. ને એટલે બંધ કરી દીધો. કઈ નહી.
કેલપ એ મેં બારણું ખોલ્યો
કેમ?
હવે હું બહાર આવીઈ એટલે.
તુ કર એક જ જગ્યાએ જપીને વેસાતું નહી એમને
જોપનો પૈસા નહીં મૂક્યો. ભગવાન ને મુકવાની ભૂલી ગય
ઓ
આ તો બઉુ જ કોમ્પ્લેક્સ છે હા હા પાકુ